હલો કેમ છો કાજલ બેન.
બસ બસ મજામાં બોલો બોલો.
કેવું ચાલે આમ તમારા જીવનમાં.
અ શાંતિ છે તમે બોલો.
કઈ નહી આ તો એમ વિચારતી હતી કે આપડે આમ નોકરી કરીએ આગળ પડે કે કોઈ ધંધો કા તો વ્યવસાય કરીએ આગળ પડે.
અ એ તો હવે માણસની જરૂરિયાત કઈ પ્રમાણેની છે અને એમ માણસને કેવું જીવન જીવવું છે.
કેમ કે આજના દરેક યુવાનના મનમાં આ એક પ્રશ્ન તો કોમન જ હોય છે. કે હું નોકરી કરું કે કે ધંધો કરુ બંને માંથી ફાયદો કયામાં થશે અને નુકસાન કયામાં થશે.
અ નોકરી અને વ્યવસાય એ બંને કહીએ તો એ બંનેના પોતાના ફાયદા છે. પોતાને નુકસાન છે બરાબર છે. અ નોકરીમાં કેવું છે કે તમે સ્થગિત થઇ જાવ જગ્યાએ.
હા.
તમારી પાસે એ સ્વતંત્રતા ન રહેે તમારી પસંદગીની
હા એ પણ વાત છે.
હા અને નોકરીમાં કેવું કે તમને ફિક્સ સેલેરી મળે.
હા.
નોકરીમાં તમને જેટલું કામ આપે એટલું તમારે કરવાનું હોય. પણ વ્યવસાયમાં બોલો બોલો.
મારું તો કેવું માનું કે એમ વ્યક્તિ એ પોતાની આવડત રસ અને મૂડી કેટલી છે એમની પાસે પૈસા કેટલા છે અને પરિસ્થિતિને આમ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ કે નોકરી કરીએ કે વ્યવસાય. હા.
છે.
પછી.
કારણ કે અ કેહેવાય ને કે અ પરિસ્થિતિના પ્રતિકૂળ જઈને આપણે કોઈ નિર્ણય લઈએ આપડે પૈસા નથી એને હું નોકરી કરી લઉં.
હા.
પછી આમ અ છે ને આખી જિંદગીને અફસોસ રેય કે મારે જે કરવું હતું એ મેં ના કર્યું.
હા, એ વાત પણ ખરી.
હાં.
અને જો કે તમ નોકરીમાં કેવું કે આમ નિયમિત આવક હોય. અને નક્કી કરેલો સમય હોય અને આર્થિક સુરક્ષા પણ તમને મડી રે. તી હોય છે જેમકે આપણે સરકારી અને ખાનગી પ્રાઈવેટ બંને સેક્ટરમાં એ નોકરીની સારી તકો ઉપલબ્ધ હોય છે. અને નોકરીમાં જોઈએ તો આમ જોખમ પણ ઘણું ઓછું હોય છે પરંતુ કામની જવાબદારી અને નિયમોનું પાલન કરવું એ આમ ખાસ જરૂરી ફોતું હોય છે.
હા, એ તો સાચી વાત છે અ ન નો પછી હે ને તમે તમારી રજૂઆત ના કરી શકો.
હા.
એ પ્રમાણેનું અ તમારે એક બિયોન્ડિક લિમિટની બહાર તમે ના જઈ શકો.
હા, એ તો ખરી જ વાત છે.
અને એમાં ધરોકે તમારે બોલો બોલો.
વિચ વ વ્યવસાયમાં વી
હા, અને નોકરીમાં તો કેવું કે તમે જો રજા પાડો ને તો પણ એના ઉપર તો પયસા તા કાપાતા હોય છે.
હા.
એ એક પાછું નુકસાન છે.
હા.
હા, અને જો આપડે વ્યવસાયમાં જોવા જઈએ ને તો વ્યક્તિ પોતાના માલિક નો હોય છે અને પોતાની રીતે આમ નિર્ણય લઈ શકાય છે અને વધુ કમાણી કરવાની એને તક પણ મળે છે.
હા, એ તો સાચી વાત છે.
નામ વિકાસમાં રોજગારીનું સર્જ અ સર્જન પણ કરતું હોય છે. કેમકે જેમકે કોઈ ધંધો કરો તમે અને મોટી કંપની બનાવવાના હોય તો એ કંપની ને ચલાવવા માટે થોડા એ પણ હોવા જોઈએ ને. હા, પયસા ને માણસો પણ કામ કરવા માટે જોઈએ ને.
હા, બરાબર.
હા, તો કોઈને આપડે આમ રોજગારી પણ ઉપલબ્ધ પૂરી પાડી શકીએ છીએ.
હા, એ તો સાચી વાત છે.
પરંતુ એમ જોવા જઈએ તો તેમાં જોખમ પણ આમ વધારે હોય. અ નોકરીમાં એટલું બધું ખાસ હોતું નથી કેમકે વ્યવસાયમાં તમારે સફળતા માટે મહેનત છે એક યોગ્ય આયોજન છે. ટે અને ધીરજ ની પણ ઘણી જરૂર પડતી હોય છે. અને યોગ્ય મૂડી હોવી પણ આમ તમારી જોડે જરૂરી હોય છે.
હાં હાં.
હા.
અ હારું હારું અ એક તો તમે એક સાચી વાત કીધી કે અ જે વ્યવસાય છે એમાં મૂડીને માણસો જોઈએ. અને અ પણ વ્યવસાયનો એક ફાયદો એ હોય છે. માન લો કે મારા પિતાજીએ એક ધંધો ઉઊભો કર્યો.
તો પછી એ મારી પેઢી મારી આવનારી પેઢી દરેક માટે એક એક એવું થઈ જાય છે કે હવે કશું કરવાની જરૂર નથી એમ.
તમે જોવા જશો ને તો ખાસ કરીને એવું જે મીઠાઈની દુકાનો હોય છે. મોટી મોટી છે પછી કારખાના હોય છે તો એ જે છે. જોવા જોઈ ચાલુ કરેલો ધંધો હોય એ પેઢીઓ ની પેઢીઓ ચાલતો આવતો હોય છે.
તો એ એક ફાયદાકારક વસ્તુ છે કે હા એમ ઉતાર ચઢાવ હોઈ શકે પાછો.
તો એ જે છે ફાયદાકારક વસ્તુઓ છે કે એક પેઢી જો સદ્ધર થઈ જાય તો એ ઘણી બધી પેઢીઓને તારી દે છે.
હા એ તો વાત સાચી જ છે અને આજે તો કેવું સ્ટાર્ટઅપ છે. ઓનલાન બિઝનેસ છે અને ડિજિટલ માર્કેટિંગ જેવા આમ ઘણા નવા ક્ષેત્રોમાં પણ સારી તકો ઉપલબ્ધ છે. વ્યવસાય ને લઈને હા.
અને મને અત્યારે આજકાલ ઇન્ટરેસ્ટ પડ્યો છે બિટકોઈન માં પછી. બિ કરવામાં એક હમણાં પેલો એક શો આવતો હતો એના માટે જ
અક્ષય કુમાર ને લઈને હતો એ.
અક્ષય કુમાર ને લઈને હતો એ.
ના એ તો મને નથી ખબર પણ બીજો એક હતો શાક ટેન્ક
હા એ તો ખાસ એ એક એવું આમ પ્લેટફોર્મ કહી શકીએ કે તમા બિને ના સ્ટાર્ટઅપ માટે જે પૈસા જોઈએ ને એ લોકો ભાગ સારો ભજવી શકે છે કેમકે એ લોકોને જો. તમા બિઝનેસ ગમે ને તો એ તને પૈસા- આપે અને સામે પાર્ટનરશીપમાં પર્સેન્ટેજમાં પાર્ટનરશીપ કરે.
હા એ તો સાચી વાત છે અ મેં જોયું તું. અ અને એમાં વ્યવસાયની અંદર કેવું કે તમારી એક ઉમર મર્યાદા નથી હોતી
કારણ કે તમે શાકટે શાક ટેકમાં જોયું હોય ને તો નાના નાના બાળકો થી માંડીને બધા જ હોય છે ને એ આવતા હોય છે એમાં પોતાની રજઆત
હા ઘરડા ઉમર ના વ્યક્તિ પણ જોવા મળતા હોય છે.
હા અને અ તમે જુઓ તો લોકો. આપણે જે રુજિંદતા જીવ જીનની પ્રોબ્લેમ્સ હોય ને એનો સોલ્યુશન માંથી બિઝનેસ ઊભો કરી દેતા હોય છે.
હા એ તો હા એક એક વ્યવસાય માટે આમ સારી બાબત કેવાય કે તમારી પાસે જો એક કોઈ ટોપિક હોય કે જેના ઉપર તમે આમ સારું કરી શકો અને જો એ ફેમસ થઈ જાય તો પછી એમાંથી તમે ગણો રૂપ નની કાઢી શકો છો. એટલે જારે ઘણા લોકો આમ
બધી જે બ્રાન્ડ છે મોટી કોકોકોલા છે, પેપ્સી છે.
પછી બધીબ બ્રાન્ડ છે, કપડા ઝારા છે, કપડાની બ્રાન્ડ છે. તો ઇ લોકોએ ઉભો કર્યો છે કેમ
હા ને ઈ લોકો આમ સારું કમાઈ પણ રહ્યા છે.
હા, સામે નોકરી ના પણ નથી એમ.
હા નોકરીમાં કેવું કે તમે બોલો બોલો. નોકરીમાં કેવું કે તમે આમા, કોઈ એક લેવલ ઉપર, સારા પગાર ઉપર નોકરી પર લાગી ગયા, તો કેવુ, તમાર લાઈફ નુ શિડયુલ અની જાય, અને પછી તમારે ક્યાંય, એઝ અ પ્રોફેસર જો લાગ્યા હોય તો તમને આમ, વેકેશન પણ માનવા મળે.
અહા ધંધામાં તમારે કામ કરવું પડે.
હા કેમ કે કા ક્યારે શું તકલીફ આવે એવું કાઈ, નક્કી ના હોય.
હા
અને, અમુક વાર તો આમ ઘણું મોટું નુકસાન પણ આવતું હોતું હોય છે. અને આજના સમયમાં તો, ઘના યુવાનો આમ સ્ટાર્ટઅપ તરફ અને નવા વ્યવસાય તરફ આમ આગળ વધી રહ્યા છે. જયારે, ઘણા લોકો આમ સ્થિર આવક હોય, એની માટે આમ નોકરી પસંદ કરે છે, બંને ક્ષેત્રમાં આમ સફળતા માટે મહેનત કૌશલ્ય પ્રામાણિકતા અને, સતત શીખવાની તૈયારી જરૂરી છે.
અહા. એટલે અ આમ, કહી શકાય કે, અ યુવાનોને બંને માં રસ છે એમ. અમુક યુવાનો પછી એવું કરે છે કે, અ નોકરીની બાજુ, નોકરીની સાઈડમાં જે હોય એ પોતાનો
વ્યવસાય કરતા છે.
હા, એ પણ એકદમ, સારી, પ્રગતિ કેવાય.
હા, કારણ કે તમારે બંને મેનેજ કરવાનું થાય, તારે સાથે સાથે પેલા પણ કસ્ટમર મેનેજ કરવાના, પ્રોડક્ટ મેનેજમેન્ટ કરવાનું. નું ધ્યાન રાખવાનું, . તો એ પણ એક સારી થાય એમાંથી એમ.
હા, અને એમ કઈ શક
ડર જે રેશે ને તો શું થશે! એમ, જતો રહેશે તો શું થશે! ગમે ઓપ્શન તો આપડી પાસે.
સાચી વાત છે, એટલે આમ જોવા જઈએ ને તો નોકરી અને, વ્યવસાય નુ આમ બંનેનું પોતપોતાનું આમ, મહત્વ છે. કોઈસ પણ ક્ષેત્ર આમ નાનું કે મોટું હોતું નથી, જે કામ આમ આપણને રસ લાગતો હોય, અને જેમાં આપણે ઈમાનદારી થી મહેનત કરીએ, એમાં તો સફળતા ચોક્કસ મળે છે.
અ હા હા સાચી વાત છે.
હા.
હા હા સારું ચલો.
બને ત્યાં સુધી આમ તમે, તમારા મનનું કરો ને તમારી રુચિ પ્રમાણે નિર્ણય લો ને, તો એ આમ સારી સફળતા તરફ લઈ જાય છે.
હા
સારું સારું ચલો પછી કોઈ દિવસ કોલ કરીશ હા